હા હા બસ મજામાં તમે કેમ છો.
બસ હું બી મજામાં શું કરે ઘરે બધા મજામાં.
હા ઘરે એકદમ મજામાં.
હમ બો
બસ શાંતિ તમાર શું ચાલે ઘરે બધાને
મજામાં આમ મતલબ મેં કીધું પરિવારની વાત કરે તો મને આમ એવું લાગે કે હંમેશા આમ શાંતિ મળે એમ ફેમિલી લાઈફ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે ને તારું શું કેવું છે.
હા બિલકુલ બિલકુલ ફેમિલી લાઈફ બહુ ઈમ્પોર્ટન્ટ છે અને પરિવાર વગર તો આમ લાઈફ જ અધૂરી લાગે છે. અને ઘરમાં બધા સાથે હોય તો. ખુશી આમ વધે છે આમ.
હમ સાચું કહ્યું હ ફેમિલી માં એકબીજાની કેર કર અને સપોર્ટ કરવું એ બહુ આમ. જરૂરી કહેવાય.
બિલકુલ જોઓના દૈનિક જીવનમાં પણ આમ ફેમિલી સપોર્ટ હોય તો બધા કામ આમ સારા રીતે થઈ જાય તો બહ મજા આવી જાય.
હા અને જયારે આમ તેમમ કે થાકી ગયું હોય ને ત્યારે ઘરની યાદ મને આમ શાંતિ અપાવડાવે એમ.
હા એ તો તમે સાચું કીધું કે ઘરમાં જ જઈએ એટલે પ્રેમ મળે અને શાંતિ મળે એજ જોયે ને બીજું તો શું જોઈએ?
હમ સાચી વાત આમ તો ફેમિલી ના નાના મોટા બધા સાથે ખાવાનું વાત વાત કરવાનું આ બધાને સુખ આપે છે એમ.
હા જેમ કે તમે કીધું કે ફેમિલી સાથે જમવું. પણ આમ એક જ આમ અમ એક અલગ જ આનંદ આપે છે.
હમ કોઈ પ્રોબ્લમ આવે તો ત્યારે ફેમિલીમાં સપોર્ટ હોય તો ટેન્
બિલકુલ બિલકુલ અને ફેમિલી એક આપડી સ્ટ્રેન્થ જેવું હોય છે.
હઅ આજ
બિલકુલ કે મોબાઈલ અને વર્ક વચ્ચે પણ આમ ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરવું ખુબ જરૂરી છે
હમ, વીકેન્ડ પર બધા સાથે બેસીને વાત કરવી એ બહુ સારી લાગે કે બધા એક સાથે બેઠા હોય ને ડિસ્કશન કરેને એ બધું
હા, એ તો વાત તમારી સાચી છે, કે ફિલિંગ શેર કરવું એ ખૂબ આમ જરૂરી છે
હમ, ફેમિલી માં રિસ્પેક્ટ હોવું જોઈએ નાના, મોટા, બધા એકબીજાની વેલ્યુ કરે એવું બહુ જરૂરી છે
છે ને આમ વીક થઈ જાય છે
હમ, સાચી વાત છે જેમ ઘરમાં કોઈ નાના બાળક હોય તો ઘરમાં બહુ આમ ખુશી વધે છે અને બહુ આમ ઘર ભરેલું, ભરેલું લાગે છે
બિલકુલ, કે બાળકો જ્યાં હસતા હોય ત્યાં ઘરનું આમ વાતાવરણ જ કંઈક અલગ જ દેખાય છે
સાચી વાત છે, પેરેન્ટસ હંમેશા આપ આપણને શીખવે છે કે, સાચું અને સૌથી જીવન મતલબ સાચું જ જીવન અને સારું જીવન કોને કહેવાય
બિલકુલ, બિલકુલ અને તેઓ તો ગાઈડ અને બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે ને એમની તો ગાઈડન્સ અને બધું શીખવાડે બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે ફ્યુચર માટે તો આપડા
ફેમિલી સાથે ફેસ્ટિવલ સેલિબ્રેટ કરવું પણ એક અલગ જ આનંદ હોય છે.
બિલકુલ જેમ કે લઈ લઈએ આપડે દિવાળી નવરાત્રી જેવા તહેવારો એમાં બધા સાથે હોય તો મજા જ કંઈક અલગ જ હોય છે.
કેવાય અનેને બહુ સારી વાત કહેવાય.
બિલકુલ હેલ્પ કરવાથી છે ને આપડે લવ પણ વધે છે.
હમ સાચી વાત છે હું માનું છું કે ફેમિલી લાઈઇફ પીસફુલ હોય છે અને લાઈફ બહુ આમ હેપ્પી હોય છે એની.
બિલકુલ સાચું કીધું કે પીસફુલ ફેમલી એટ પીસ ફુલ લાઈફ
હમ સાચી વાત છે આપ આપણે હંમેશા ફેમિલીને ટાઈમ આપવો જોઈએ તારું શું કેવું છે.
બિલકુલ ટાઈમ તો આપવો જ જોઈએ અને હું તો કહું આખો અપાય તો આખો આપવાનો નહીતર થોડોક ટાઈમ લે ને તો એ થોડો બી ટાઈમ આપી દેવાનો ફેમિલી માટે.
સાચી વાત છે આમ ફેમિલીમાં ઝઘડા થાય તો શું કરવું જોઈએ.
જો ફેમિલીમાં તો ઝઘડા થવાના જ છે કારણ કે ફેમિલી એટલે આમ કેવાય ને કે બંધારણ એટલે જો ફેમિલી સાથે આપડે વાતચીત કરીએ અને પ્રોબ્લેમ અંદરને અંદર સોલ્વ કરી લઈએ તો છે ને સારું છે.
હા બહુ સાચી વાત કીધી હોતે. ગુસ્સાથી કંઈ સોલ્યુશન તો મળતો જ નથી કદી.
બિલકલ બિલકુલ. બુલ એટલે ગુસ્સો શાંત કરીને આપે ફેમિલી સાથેમ સોલ્યુશન લાવએ વાતચીત કરીએ એ આગળ પડે.
હમ પરિવારમાં દરેકની એક જવાબદારી હોય છે તારું શું કેવું.
હા બિલકુલ હોય છે કે નાના હોય. કે મોટા બધાની અલગ અલગ જવાબદારી હોય છે જ.
હમ જો દરેક પોતાની જવાબદારી સારી રીતે નિભાવે તો ઘરમાં શાંતિ રહે છે.
હા જેમ કે કોઈ રસોઈમાં મદદ કરે કે કોઈ સાફ સફાઈ ભાઈ માં અને કોઈ બીજું કામ સંભાલે
હમ અને કામની વહેચણી બી બહુ જરૂરી હોય છે કે ખાલી મમ્મી ઉપર જ બધો ભાર આપી દેવો નહીિ પણ ઘરમાં જેટલા બી જે સભ્યો હોય છે એ બધે મદદ કરે તો બહુ કામ સહેલાયથી અને જલ્દી પતી જાય.
બિલકુલ બિલકુલ સાચું તમે કીધું અને કેવું કે કોઈને એવું પણ નથી લાગતું કે બધું કામ એકલા એકલા કરવું પડે બધાની મદદ હોય તો આખા ઘરને આમ સપોર્ટ કરે.
હમ આમ કરવાથી એકતા પણ વધારે વધે છે.
બિલકુલ અને જો રોજ થોડી વાર વાત થાય બધાની સાથે તો તમે જેમ કીધું કે એકતા પણ વધે છે અને એકબીજાને સમજી પણ વધી આમ વધારે છે.
હમ સાચી વાત છે પરિવારમાં વાત કરવાની આદત બહુ સારી હોય છે.
બિલકુલ અને હું તો એવું માનું છું ને કે ડિનર ટાઈમ છે ને મોબાઈલ તો સાઈડ માં જ મૂકી દેવો જોઈએ.
હમ સાચી વાત છે, ફેમિલી નો ટાઈમ ઓ ઓછો મતલબ કે ડિનરના ટાઈમે આમ અ ફોન, મોબાઈલ શાળામાં મૂકો અને એકબીજા સાથે ટાઈમ સ્પેન્ડ કરો એ બહુ સારી વાત કહેવાય
બિલકુલ, અને કેટલાક લોકો તો છે ને પોતાની આમ ચિંતા પણ શેર કરતા નથી આમ
હમ સાચી વાત છે, પણ ફેમિલી સાથે શેર કરવી જોઈએ હ
બિલકુલ કેમ કે છે ને અંદરની વાત અંદર અંદર રાખે ને તો સ્ટ્રેસ વધી જાય છે.
હમસાચું કીધું શેર કરવાથી મન હળકું હળવું
હમ જેમ કે પરિવારમાં ભરોસો પણ બઉ ઇ્પ ઇમ્પોર્ટન્ટ હોય છે ને.
હમ્મ હા ભરોસા વગર તો સંભવ અ સંબંધ જે હોય મજબૂત થતા જ નથી.
હા એટલે તો અને કોઈ ભૂલ કરી બેસે તો શું આપડે કરવું જોઈએ.
જો પહેલા તો સમજાવું જોઈએ એમને શાંતિ થી સમજાવું જોઈ જોઈએ અને પછી માફ કરવું જોઈએ કે ચલો જે થઈ ગયું છે તે થઈ ગયું છે અને આગળ એ વસ્તુને એક્સેપ્ટ કરવી જોઈએ
બિલકુલ બિલકુલ હંમેશા છે ને માફ તો કરવું જ પડે પર .
હા હમ્મ. સાચી વાત સાચી વાત. અને હંમેશા ટીકા કરવી એ પણ સારી વાત નથી કે દરેક વસ્તુમાં ટોકવા અને એ વસ્તુ ટીકા કરવી એ બધું વસ્તુ ખોટી છે.
હા જો બધી વાતમાં બધાને ટોકીશું અને અંદર અંદર જ ટોકીશું તો પછી ઝઘડા બી વધે અને બધું જ થાય.
હમ્મ સાચી વાત છે. અને સારા શબ્દો વાપરવા જોઈએ કે કઈક ખોટું બધું જેમ તેમ બોલવું ના જોઈએ એમને કઈક સરખી રીતે સારી રીતે એમને સમજાવવા જોઈએ.
બિલકુલ બિલકુલ મીઠા શબ શબ્દો તો ઘરનું વાતાવરણ છેને સારું બનાવે છે.
હમ્મ સાચી વાત છે પરિવાર માં ખુશી કઈ રીતે વધે તને ખબર છે.
હા જો સાથે બેસીને વાત કરવાથી પછી હસી મજક કરવાથી અને એક બી જા આમ સન્માન આપીએે તો તેનાથી આમ છે ને આમ પરિવાર માં આમ ખુશીનોો આમ માહોલ જ કઈ ઉઠી આમ જબ્બર ઉઠી વ
સાચી વાત છે ક્યારેક આમ નાના નાના સરપ્રાાઈઝ બી કોઈ આપે ને તો બી આમ બહુ ખુશી થાય કે આમ અચાનક જ કોઈ સરપ્રાઈઝ આપે ને તો બહ ગમે.
બિલકુલ એના માટે કઈ મોટી વસ્તુ ની જરૂર નથી હોતી પણ નાની વસ્તુ પણ આપી દે ને તો એ અંદર ને અંદર બધા ખુશ થઈ જાય છે.
હા સાચી વાત છે એક કપ ચા સાથે પણ આમ સારી વાત થઈ શકે.
બિલકુલ કે આમ સમય સૌથી આમ મોટો ગિફ્ટ જ છે.
હા સાચી વાત કીધી હ ત પરિવારમાં ડિસ સ્પ્લિન પણ બહુ જરૂરી હોય છે.
બિલકુલ હા ડિસિપ્લિન થી તો બધું જ આમ સરળ જાય છે ને.
હમ, સવારે જલ્દી ઉઠ ઉઠવાની આદત પણ બહુ સારી કહેવાય
બિલકુલ, કે જેનાથી છે ને દૈનિક જીવન એકદમ આપડું વ્યવસ્થિત રહે
હમ સાચી વાત છે, ઘરમાં સાફ સફાઈ પણ બધાને સાથે મળીને કરવી જોઈએ કે એવું નહી કોઈ એકલા એક જ વ્યક્તિ એ કરવી જોઈએ પણ ઘરે દરેક વ્યક્તિએ ઘરમાં જેટલા બી રહે છે બધા એ ટીમવર્ક કરવું જોઈએ
બિલકુલ તમે જેમ બોલ્યા કે ટીમવર્ક તો કરવું જ જોઈએ ઘરના વ્યક્તિને એટલે બધા એક બીજા ની મદદ તો કઈ બી કઈ બી રીતે મદદ તો કરવી જ જોઈએ
હમ, પરિવારમાં એકબીજાને પ્રોત્સાહન આપ ખૂબ, ખૂબ, જરૂરી છે
હા, બિલકુલ બિલકુલ કે કેહેવાય ને કે નાના પ્રયત્ન ની છે ને પણ આમ પ્રશંસા કરવી જોઈએ નાના પ્રયત્નો પણ કોઈ કરે ને તો એની પણ પ્રશંસા આપડે કરવી જ જોઈએ.
હા અને પ્રશંસા સાંભળીને આત્મવિશ્વાસ પણ ખૂબ વધારે વધે છે.
હા બિલકુલ પોઝિટિવ વાત ન તો બહુ મહત્વ છે ને.
હા ક્યારેક કે મતલબ મતભેદ મતભેદ પણ થાય જ છે લોકો વચ્ચે. અંદર અંદર
ફેમલી એટલે મતભેડ તો થવાની પણ આપડે કેવી રીતે આપણે વાતચીત કરવી ફેમિલી જોડે એ આપણને આવડવું જોઈએ અને ઝઘડા કેવી રીતે બંધ કરવા. અને સોલ્વ કરવા એ બધું જ અંદર ને અંદર પતી જાય તો બહુ સારું છે.
હા સાચી વાત છે શાંતિ થી સાંભળવું જોઈએ અને સમજવું જોઈએ સામે વાળી વ્યક્તિને બી
બિલકુલ અને પરિવારમાં મોટા લોકોનો તો અનુભવ પણ અમૂલ્ય છે ને.
હા સાચી વાત છે હ હા તેમની સલાહ થી ઘરની વસ્તુ સરળ બની જાય છે.
હા એ વાત તો સાચી છે કે નાની ઉંમરના લોકો પાસે પણ હવે નવા વિચારો હોય છે.
હા બધા એટલે જ બબડવી જોઈએ એકબીજાને સમજવા જોઈએ.
બિલકુલ સાચું કીધું તમે તો આપણે ફરીથી આપણે કોક વાર હા ચોક્કસ ચોક્કસ આપણે ફરીથી વાત કરીશું હા બાય.